હલો.
કેમ છો? બેન.
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે ના આપણે એક ખુબ સરે વિષય સરસ વિષય પર વાત કરીશું. આત્મવિશ્વાસ થી સફલતા. એ સેલ્ફ કોન્ફિડન્સસે હી સક્સેસ મિલતી હૈ.
બિલકુલ સાચું કહો છો તમે સેલ્ફ કોન્ફિડન્સ. આપડે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે આપડે બાલપણથી જો બાલકોમાં સ્ટેજ ફીવર કહે છે કે કોઈ પણ વ્યક્તિ સામે બોલવાની જે અ હિમ્મત કહે છે એ બાલકો માં આપડે બાલપણથી જો બિલ્ડઅપ કરીએ તો એના અંદર ધીરે ધીરે સેલ્ફ કોન્ફિડન્સ આવું નથી કે મોટા થઈને નથી આવતું આવી જાય છે. જયારે આપડે કોઈ પણ વિષયમાં પારંગત હોઈએન તો પણ આપડે આપણના અંદર સેલ્ફ કોન્ફિડન્સ આઈ જાય છે. આપડે કોઈ પણ કોલેજમાં આમ કહીએ કોઈ પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો પ્રેઝન્ટેશન પહેલા જો આપડે જો વિષય વસ્તુ છે વિષય વસ્તુ છે જો આપડે એ વિષય વસ્તુ સારી રીતે આપણને આવડતી હોય કોન્ફિડન્સમાં એ બહુ મહત્વ ધરાવે એ સારી રીતે આપડે વિષય વસ્તુ મોઢે હોય યાદ તુ હોય આપડે રજૂ કરવા માટે તૈયાર હોઈએ તો આપડે અલગ જ એક કોન્ફિડન્સ આવે છે.
એકદમ સાચું થયું આત્મવિશ્વાસ સાથે મહેનત ધીરજ અને યોગ્ય દિશા પન જરૂરી છે. પણ આત્મવિશ્વાસ વગર સફલતા મલવી બંની મુશ્ક શ્કિલ બની જાય ઘણા લોકો કામ શુરુ કરવા
બિલકુલ ઘણા લોકો કામ શરૂ તો કરી દે છે
અભા ક ન હતી.
હા બિલકુલ ઘણા લોકો છે ને. કોઈ પણ કામ શરૂ હો કરેલ છે પરંતુ જયારે થોડોક આગળ વધે તો એના લોકોમાં આવું પણ હોય છે કે લોકો શું વિચારતા હશે? એ જોઈને પણ એ કોઈના સામે આપણા વિચાર જક આવે છે તો આવી જીજ નહી આવી જોઈએ હ આપણેે ધીરે ધીરે કોઈ પણ સ્થળ પર જઈએ ને તો ધીરે ધીરે એ સ્થળથી આપણે ફ્રેન્ડલી થઈએ છે જેમ જેમ સમય વિતે છે ને તેમ આપડણે સૌથી પ્રથમ સૌ પ્રથમ વાર આપણે કોઈ પણ નવી સ્કૂલમાં જો આપણે એડમિશન લીધું હોય તો આપણે એ વાતાવરણમાં થોડું બદલવા માટે થોડો સમય લાગે છે તો જયારે એ સમયની સ્થિમાં આપણે થોડી ઓળગી જઈએ પછી આપણા માટે થોડું બધું આસાન થઈ જાય. જાય છે તો એવા વાત વાતાવરણમાં આપણને કેવી રીતે આપણો બદલાવ કરવો? એજ આપણો આત્મવિશ આત્મવિશ્વાસ એટલે આ સેલ્ફ કોન્ફિડન્સ ની ઝલક આપે છે.
સાચું થયું બેન જો વિદ્યાર્થી પોતાના પર વિશ્વાસ રાખે અને નિયમિત અભ્યાસ કરે તો એ જરૂરી આગળ વધે. એ જો પહેલી વાર અસફળતા મળલે તો? અર્થ એ નથી કે આપણે હર હાર માની લ લેવી. અસફળતા એ સફળતા તરફનું એક પગત્યુમ છે એ જ અ ઘણા મહાન માણસોએ પણ પહેલા અસફળતા જોઈ હતી.
કેટલી બધી નિષ્ફળતાઓ જોઈ હતી. પછી પણ ધીરે ધીરે જ્યારે એણે એ નિષ્ફળતાઓથી શીખ્યા એક એવો અલગ એ નિષ્ફળતાઓથી ગભરાવવું નહિ જોઈએ અને એનો સામનો કરીને પછી આપણે જો આગળ વધીએ તો આપણા અંદર અ સારો કોન્ફિડન્સ આવે છે.
સાચી વાત થઈ બેન અ એમને પોતાના પર વિશ્વાસ રાખ્યો અને પ્રયાસ ચાલુ રા ચાય ના નાના લક્ષી નક્કી કરવા મહેનત કરવી સારા વિચાર રાખવા અને પોતાની ભૂલીઓ માંથી શીખવું. એ જે બીજાને સાથે પોતાની તુલ તુલવા કરની યોગ્ય નથ. હમ, દરેક વ્યક્તિ અલગ છે.
એ તો બિલકુલ સાચી વાત કરી તમે બધા વ્યક્તિઓની યોગ્યતા અલગ અલગ હોય છે એમની યોગ્યતા કોઈ પણ ડિગ્રી છે ને એ યોગ્યતા ને સિદ્ધ નથી કરતી. કેટલા બધા એવા ગ્રેજ્યુએટ બેઠેલા છે જે લોક લોકો અસફળ છે અને કેટલા બધા એવા દસમા અને બારમું પાસ લોકો છે એ લોકો આપણા જીવનમાં આગળ છે, તો એના લીધે એમના કોન્ફિડન્સ ના લીધે જે એમનો કોન્ફિડન્સ સારો હોય રજૂ કરવાની તાકાત સારી હોય તો એ આપણેે સમાજમાં બિઝનેસમાં કોઈ પણ જગ્યા એ પોતાનું સ્થાન બનાવી જ લે છે.
સાચું થઇ ગયું બેન. વિશાસ હોય તો માર્ગ જરૂર મળી છે આજ ઓર કોઈ આપણી અ એ ભૂલ થાવી શીખવું જોઈએ? તો કારણ કે ભૂલ પર જીવનનો એક શિક્ષક છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ કોઈ પણ વસ્તુ આપણે કહીએ ને કે એક જ વખતમાં આપણને આવતી નથી. આપણે જયારે ભૂલો કરીએ અને વારંવાર એને રિપીટ કરીએ એ તો આપણને ત્યારે આપણને એ બધી અની ખાન સારી રીતે માહિતી મળે છે એટલે ભૂલો કરવી એ સ્વાભાવિક પણ એ ભૂલોથી આપણે શીખવું એજ આપણો સા થઈએ
સાચું થયું બેન એ જે આત્મવિશ્વાસ એ પોતાના પર વિશ્વાસ છે. જ્યારે ગમંડે બીજાને નાના સમજાવની ભાવના છે આત્મવિશ્વાસ સારા ગુણ છે પણ ધમંડ ખરાબ આદત છે સાચો આત્મવિશ્વાસ હંમેશા નમ્રતા સાથે હોય છે.
બિલકુલ. એટલે જ આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ એટલે પોઝિટિવિટી. પોઝિટિવિટી તો સારી છે પણ વધારે પડતી પોઝિટિવિટી વધારે બીજાને નીચું બતાવવાનું આપણે નિયત ચોખ્ખી હોવી જોઈએ આત્મવિશ્વાસ એ કોઈને નીચું બીજાને નીચું બતાવવાની એ કોઈ એ નથી. આત્મવિશ્વાસ એ છે કે આપણે પોતાના અંદર એટલો વિશ્વાસ છે કે હા હું આ કાર્ય કરી શકું છું, સારી રીતે નિભાવી શકું છું એજ
અ સાચી વાત થઈ નાનાથી મોટા લક્ષ્ય પૂરા કરતા જઈ તો પોતાનો પર ભરોસો વધે જાય. નક્કી કરવાથી પણ આત્મવિશ્વાસ વધે છે. સારા મિત્રો અને પરિવાર સાથ પણ જરૂરી છે. જે લોકો આપણે હિંમત આપે છે એ આત્મમાં મદદ કરે છે. એવમ નેગેટિવિટી વિચરો વિચારોથી દૂર રહેવું પણ જરૂરી છે.
બિલકુલ સાચુ કહો છો. પોતાના અંદર જે છુપાયેલી પ્રતિભા છે એને બહાર કાઢવા માટે આત્મવિશ્વાસ જ હોવો બહુ જરૂરી છે. અને બધા માણસમાં કોઈને કોઈ પ્રતિભા કોઈ ને કોઈ નવીન એવા ગુણો હોય છે, એને બહાર કાઢવાની જે કળા હોય છે અને જે સારી રીતે પ્રેઝન્ટ કરી શકે એ જ આત્મવિશ્વાસ હોય છે અને આત્મવિશ્વાસ સારો હોય તો એ કોઈ પણ આપણી પોતાની હમ કારકિર્દીને આગળ લાવવા માટે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
સાચી જીવનમાં સમસ્યા તો બધાવા જીવનમાં આવે પણ એક વ્યક્તિ જો ધીરજ રાખી ઓર આત્મસન્માન સાથે કામ કરે એ સમાધાન જરૂરી શોધી લે છે. એ જે ઘણા યુવા ઇન્ટરવ્યૂ અથવા ઇસ સ્ટે સ્ટેજ મે ફોબિયા હોતી પર સમય નિયમિત તૈયારી અને અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. જીતનો અભ્યાસ ઈટનો ઓછો ડર.
બિલકુલ સાચું કહો છો કોઈ પણ અ એવું કામ હોય એમાં જો એને સારી રીતે કામ આવડતું હોય ને તો આત્મવિશ્વાસ ની કમી આપણને જોવા ના મલે. એટલે આત્મવિશ્વાસ કેળવવા માટે મહેનત કરવું બહુ જરૂરી છે આપણા કામ પ્ર પ્રત્યે ઈમાનદાર રહેવું બહુ જરૂરી છે. તો જ આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા બનાવી શકીએ છીએ.
પણ એક વાત યાદ રાખ્યું જોઈએ એક આત્મવિશ્વાસ સાથે મહે અમરજ પણ જરૂરી છે તો આપણે હંમેશા સકારાત્મક વિચાર રાખીએ તે કઠિન સમય પર પર પ્રસાર કરી શકીએ.
. બિલકુલ સાચું કહો છો તમે.
મનને શાંતિ આપે છે આત્મવિશ્વાસને મજ મજબૂત બનાવે છે. કે કઈ
બિલકુલ સાચું કહો છો તમે આપડે પોતાની પોતાની શાંતિ આપવા અને પોતાને એ કહીએ ને કે સંતુષ્ટ કરવા માટે તો આપણને આપણા કામમાં આત્મવિશ્વાસ લાવવો બહુ જ જરૂરી છે. તો જ આપણે આપણા પોતાની કારકિર્દી થી સંતુષ્ટ થઈ શકીએ છીએ.
આ બિલ
અને નિયમિતતા એ બી નિયમિતતા પણ બહુ જરૂરી છે જો આપણેે કોઈ પણ કોઈ પણ કામ નિયમિત રીતે કરીએ તો આપણને ધીરે ધીરે એ કામ કરવાની આવડત આવી જાય છે. અને જયારે એ કામ આપણને આવડી જાય તો આત્મવિશ્વાસ પણ આવી જાય છે એટલે આત્મવિશ્વાસ કેળવવા માટે નિયમિતતા ધારણ કરવી પણ બહુ જરૂરી છે.
એકદમ સાચી વાત જય શ્રી ક્રિષ્ના પ્ચે વાત કરજો.
હા જય